હા, કેમ છો? હુ પણ મ મને એવો વિચાર આવ્યો કે અ લેપટોપની સ્ક્રીનમાં આટલું બધું ડૂબી જ ડૂબી જાય છે કે કઈ ભાન નથી રેતી. વળી પછી કઈ નવું ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે તમે. શું ચાલી રહ્યું છે આ બધું?
હા, ઈ-કોમર્સ સાઈટ પર સેલ ચાલી રહ્યો છે. હું છેલ્લા બે મહિનાથી મારા પીસી માટે એક હાઈ પર્ફોર્મન્સ ગાફિક્સ કાર્ડ અને એક્સ્ટા આરએમ શોધતો હતો. ઓફલાઈન માર્કેટ કરતા અહી પુરા પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. બસ કાર્ડ ડીટેલ નાખીને પેમેન્ટ જ કરતો હતો. ઓનલાઈન શોપિંગ તો આપડી લાઈફ એટલી ઈઝી બનાવી દીધી છે ને.
અ હા. એ તો હું માનું છું. એ ઘરે બેઠું એ પાછું ઘરે બેઠું બધું મળી જાય છે. તમારી વાત બધી તમે બધી જ વસ્તુ ઓનલાઈન ખરીદવામાં આટલો બધો આત્મવિશ્વાસ કેવી રીતે રાખો છો. ખાસ કરીને આવા મોઘા ઇલેક્ટ્રોનિક પાર્ટ મ ને
હંમેશા એવો ડર લાગે છે કે જો નકલી પ્રોડક્ટ આવી ગયા તો આપડા પૈસા ડૂબી જાય.
તારો ડર સ્વાભાવિક છે. પણ ઓનલાઈન શોપિંગ કરવાની પણ એક ટ્રીક હોય છે. હું આ આખો બંધ કરી ગમે ત્યાંથી ઓર્ડર નથી કરતો. જયારે પણ મારે કોઈ મોટું ગેજેટ કે હાર્ડવેર લેવું હોય ન ત્યારે હું સૌથી પહેલા સેલાની ચેક કરું છું એ પછી બચ ના ઓરિજનલ રિવ્યુ અને ફોટોસ જોઉં છું અને હા સૌથી મહત્વની વસ્તુ હંમેશા જ સિલેક્ટ કરું છું જેમાં સેવન ડી રિપ્લેસમેન્ટ કે રિટર્ન પોલિસી હોય એટલે જો કોઈ ડિફેક્ટિવ પીસ આવે તો ટું પણ ટેન્શન નહીં કંપની ઘરે આવીને રિપ્લેસ કરી જાય અને અને હું વસ્તુ એ જ લેઉ છું જેના પર મને સો ટકા જે યુઝર હોય જે વેચાણ કરતો હોય તેના પર મને એનું સો ટકા પરફેક્ટ હોય ને એના પાસે થી લઉ છું હું એને કમ્પ્લીટ ચેક કર અંદર ડિટેલ ચેક કરું એના ફેક રિવ્યુ પણ જોઈ લઉં છું કે રિવ્યુ ફેક છે આ છે તે બધું એ અંદરનું ડિટેલ ચેક કરું પછી મંગાવું છું એના પર.
તમારી વાત સાચી છે રીસ રિપ્લેસમેન્ટની પોલિસી હોય તો થોડી શાંતિ રહે પણ મેં જોયું છે કે ઓનલાઈન શોપિંગમાં ઘણીવાર કર કસ્ટમર સાર કસ્ટમર કેર સાથે માથાકૂટ બહુ થાય છે બહ થાય છે. જો પ્રોડક્ટ ખોટી આવી જાય તો રિફંડ મળવામાં ના કે દમ આવી જાય છે. તમારી સાથે ક્યારેય આવો ખરાબ અનુભવ થયો છે?
હા બહુ વાર થયો હતો ગયા વર્ષે મેં બ્રાન્ડ હેડફોન ઓર્ડર કર્યા હતા પણ જયારે બોક્સ ખોલ્યું તેમાં કોઈ લો કલ કંપનીના હેડફોન હતા હું તો એક મિનિટ માટે હેરાન જ થઈ ગયો હતો. પણ મેં તરત જ અનબોક્સિંગ જે વિડીયો બનાવ્યો હતો તે કસ્ટમર સપોર્ટ અપલોડ કર્યો. ઓલન ફોડ થી બચવા માટે આ મારું ગોલ્ડન રૂલ છે. કોઈ પણ મુઘી પ્રોડક્ટ નું બોક્સ ખોલતી વખતે હંમેશા વિડીયો રેકોર્ડિંગ રાખવું, જે આપણે પ્રૂફ માટે કામ આ આવે છે. કંપની એ મારો વિડીયો જોઈને કોઈ પણ દલીલ વગર બે જ દિવસમાં મને એને ઓરિજિનલ હેડફોન મોકલી આપ્યો, અને માફી પણ માંગી. એટલે જો આપડે સ્માર્ટ રહીએે ને તો ઓનલાઈન પ્લેટફોર્મ આપણને બહું સારો પ્રોટેકશન આપે છે.
વાહ! ઓન બોક ક્સિંગ વિડીયો વાળી ટીપ તો ખરેખર જોરદાર છે. હું તો કપ કે બુક્સ જેવી નાની મોટી વસ્તુઓ ઓનલાઈન જ મંગાવું છું, પણ પણ તમે તો આખો દિવસ ટેકનોલોજીની દુનિયામાં રહ માં રહ-રહ હો છો, એટલે તમારો અનુભવ વધારે પ્રોફેશનલ છે.
અરે તું કપડા ની વાત કરે છે ને એમાં પણ ઓનલાઈન કેટલા ફાયદા છે. જો તું માર્કેટમાં ને ચાર દુકાન ફરે, તડકામાં હેરાન થવું પડે તોય કલર કે સાઈઝ ઓપ્શન લિમિટેડ મળે, જ્યા રે ઓનલાઈન તારી સામે હજારો બ્રાન્ડ અને ડિઝાઇન ઓપ્શન હોય, તું કિંમત કમ્પેર કરી શકે. ડિસ્કાઉન્ટ કુપન વાપરી શકે, સાઈઝ ચેક કરી શકે, પરફેક્ટ ફિટિંગ પણ મેળવી શકે અને જો ઘર રે આવ્યા પછી ટાયલ રૂમ ફિટિંગ ન બેસે તો રિટર્ન કરવાનું ઓપ્શન તો છે જ. આપણા કિંમતી સમયને બંને બચે તું વિચાર કર, તારે વસ્તુ કઈ દેવું હોય, તો તું ઓનલાઈન લે કે ઓફલાઇન લે.
હું તો અ એમ જો મને જો એટલી જ ઉતાવળ ન હોય તો પછી મેં ઓનલાઈન મંગ ગાવુંને નહીં તો પછી અહીયા લોકલ બજાર માંથી, ઓફલાઈન લઈ લઉ છું. પણ એ વાત તો હું તમારી ના નહીં પાડી શક કુ પણ સમયની-સમયની બચત તો થાય જ, પણ ક્યારેક એવું નથી લાગતું કે ઓનલાઈન શોપિંગના લીધે આપણે બિનજરૂરી વસ્તુઓ ખરીદી લઈએ છીએ. પેલા નોટિફિકેશન અને ફલે ફ્લેશ સેલ જોઈને આપણને લાલચ થઈ જાય છે. સાચું ને?
ના, ના એ તમને થાય એ એમાં એવું આવતું નહી એ જો આપડે હવે આપડે હવે પોતાનું પણ જોવું પડે ને, બજેટ જોવું પડે, બધું જોવું પડે, એ આવ્યા કરે એ આપડે ખાલી જોઈ લેવાનું. આપડે આપણા કાર્ડના અંદર સેવ રાખવાનું જયારે આપણને એની જરૂર પડે ત્યારે આપણે એનો ઓર્ડર કરી શકીએ. તે મારા દિલની નસ પકડી તો લીધી જ આખરે. આ ઈ કોમર્સ કંપની વાળા બહું સ્માર્ટ હોય છે. એમની મ માર્કેટિંગ સ્ટ્રેટેજી જે એવી હોય છે ને કે આપણને લાગે છે કે જો અત્યારે નહીં ખરીદ્યું તો લાઈફ ઈસ સૌથી મોટી ડીલ મિસ થઈ જશે. એ લોકો આપણને ઓફર આપીને લલચાવે છે. હું પણ ઘણી વાર આવ વિડિયો અહ વિન્ડો સૂ ચક્કરમાં ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી બેસું છું, પણ હવે મેં એક નવો નિયમ બનાવ્યો છે. કોઈ પણ વસ્તુ ગમે ત્યારે તેની સીધી બાઈ ક કરવાને બદલે કાટ કે બીજ વિશલિસ્ટમાં નાખી દેવાની અને ચોવીસ કલાક વેટ કરવાનું. જો બીજાને દિવસે પણ એવું લાગે ને કે આની ખરેખ ર જરૂર છે, તો જ ઓડર કરવાનો, આનાથી ઘણો ફાયદો, ઘણો ફાલતુ ખર્ચ બચી જાય છે. જેને આપણા ઘણો ફાયદો થાય છે. તારું શું કેવું આ વાત પર?
હા ખરેખર ફાઈનાન્શિયલ ટીપ પણ મળી ગઈ મને તો આજે. ઓનલાઈન શોપ પિંગમાં તમે તો બરોબરના પા તમે-તમે તો બરોબર નો બરોબર ના પાકા થઈ ગયા છે હો.
આ આ ડિજિટલ યુગ છે. જો આપણે ટેકનોલોજી સ્માર્ટલી ઉપયોગ કરેને તો આ પણને અનુભવ હંમેશા સારો જ રહે, એટલે વાતો વાતોમાં ઓર્ડર સક્સેસફુલ થઈ ગયો, અને પરમ દિવસે ડિલી વરી પણ થઈ જશે મારા આ નવા લેપટોપની. હવે આ નવું લેપટોપ મેં જોયું ને તો મને ઓનલાઈન કરતા અ ઓફલાઈન કરતા ઓનલાઈન મને ખુબ જ સસ્તું પયડું. આ લેપટોપ મેં લીધું તો મને મેં અંદર સ્વપના અંદર જને જોયું તો મને એક લાખ ના એક લાખ ને ત્રીસ હજાર અરાઉન્ડ મને પડતું હતું પણ હું હા એમેઝોન ના ઉપર થોડી ઘણી બે ત્રણ ગેમ રમી પછી એના અંદર કૂપન અન કરી ને થોડાક મારા પછ રિવોર્ડ કોઈ ન પેલાના મેં એ ઓફર પ્લસ અત્યારે જે એ જે ઓફર છે એમેઝોન ની અત્યાર ચાર થી જુલાઈની અંદર તેના અર હું પાછો ઓર્ડર કરીશ કઈ બીજુ નવું વસ્તુ એટલે એના અંદર મને ડિસ્કાઉન્ટ મળસે એટલે એ બધું મને ક આ લેપટોપ અરાઉન્ વન લાખ ના અરાઉ પડ્યું મને ડરેક ત્રીસ હજાર રૂપિયા નફો થયો શું કેવું તાર આ વીશે ફાયદો છે કે નુકસાન
હા તમારી વાત તો સાચી છે કે એના ફાયદાઓ તો થાય છે પરંતુ તમને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જો તો મને કોઈ વસ્તુની જરૂર છે તો હું એ ઓનલાઈન જોઉં છું તો એ થોડા સમય પછી જયારે હું મારું ઇન્સ્ટા ખોલું કે પછી હા મેં મારું ઈન્સ્ટા ખોલું તો તેમાં તેની સ્ટોરીઝ મને દેખાય છે ક તો રીલ તરીકે તે આવી જાય છે તો તે વસ્તુ પછી લેવા માટે મજબૂર કરી દે છે તો એવી રીતે એ લોકો ઘણી વાર મતલબ પોતાના મન અ બીજાના મનને લલચાવે છે તો એ ખરેખર વસ્તુઓ લેવા જેવી છે કે નથી
ના મે મેં તને અગાળ જણાવ્યું તયું એ એ આપણે પે જોવાનુંય એની આપણને ખરેખર જરૂર છે ની જરૂર હોય તો આપડણે કાટના અંદર રવા દેવાનું સમજી તું ને એ તું તું એ જે જણાવ્યું તે પ્રમાણે કે એમેઝોન એમેઝોન આ જે પણ કંપની છે જે પણ આ એપ છે તે એક એપ્લિકેશન એકબીજા સાથે ગ્રાફ તરીકે જોડાયેલી હોય છે હવે તું જોજે તું જે એમેઝોન અંદર જોશે ને તે તને યુટ્યુબ અંદર પણ જોવા મળશે ઇન્સ્ટાગ્રામની અંદર પણ જોવા મળશે તું જોજે તું એકવાર ટ્રાય કરજે તું ક્રોમ પર પણ સર્ચ મારશે ને તને એ વસ્તુ એમેઝોન યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ ચાર વસ્તુ પર જોવા મળશે એકબીજા સાથે રિલેટેડ હોય તો જ એ લોકોને એકબીજા જોડાયેલા હતા જે લોકો નું માર્કેટ ચાલે સમજી તું એટલે આપણા ડેટા બી સેફ બોવ નથી
હા એ તો સાચી વાત છે ખરેખર તમારી જોડે મેં આજે વાત કરી ને તો મને ઓનલાઈન શોપિંગ વિશે અને તેના જે એ જે થાય છે એના વિશે ઘણી એવી માહિતી પ્રાપ્ત થઈ ગઈ પરંતુ તમે જોયું છે કેટલી વાર એની જ ઓનલાઈન શોપિંગથી ઘણા બધા ફ્રોડો પણ થાય છે તો મને કોઈ વાર એવું લાગે છે કે આપણેે ઓફલાઈન શોપિંગ કરીએ ને એ સારું પડે કારણ કે આપને ઓનલાઈન શોપિંગમાં ભાવ ટુ ભાવ મળે છે પણ ઓફલાઈન શોપિંગમાં આપણે છે ને પેલું બાર્ગેનિંગ કરી શકીએ છે અને બાર્ગેનિંગ દ્વારા આપણને તે વસ્તુ થોડી પણ મળી શકે અને લોકલ માર્કેટમાંથી આપણે લેવાથી આપણને ત્યાંના જે શોપ
મતલબ જે લોકો હોય છે એ લોકો આપણને ઓળખતા જ હોય છે પરિણામે આપડણે બાર્ગેનિંગ કરીએ તો આપણને તેઓ વસ્તુ થોડા ઓછા ભાવે મળી જાય છે.
કેવું જો હવે આપણા હવે આજનો જમાનો કેયો છે સ્માર્ટ સ્માર્ટ છે. હવે ટાઈમ બ અચ્છા હવે અત્યારે ટાઈમ પણ નથી મળતો એ છે એ હિસાબે જો આપણે જોવા જઈએ તો આપણા માટે આ પણ બેસ્ટ ઓ ઓપ્શન છે. ઓનલાઇન ઓફલાઈન પણ ઓફલાન ઓનલાઇન કરતા પણ આ એક ખાલી કેવું કે જો આપણા પાસે ટાઈમ હોય તો આપ ઘર બેઠા જ ટ્વેન્ટી ફોર અવર્સ ચાલુ હોય ને તો રાતના બાર વાગે પણ કરી શકે ત રાતના બાર વાગે થોડી દુકાન ખોલાવી શકે.
હા પણ કેટલીક વાર તો કેવું થાય છે કે આપણને આપણે તે વસ્તુની રાહ જો જોવી પડે છે. કેટલો વેટ કરવો પડે છે સાત આઠ દિવસ પછી તે વસ્તુ આવે છે તો એ પાછું એ નથી સારું આપ લોકલ માર્કેટમાં તો
હવે હવે ઓનલાઈન માર્કેટિંગ અંદર પણ આવ્યું છે તને જસ્ટ ટ્વેન્ટી ફોર અર્ની અંદર ડિલિવરી મળી જાય છે પણ એનો એક્સ્ટ્રા ચાર્જિસ એ લોકો એ છે.
હા એ તો હવે હોવાનું જ તો ચાલો તમારી જોડે મેં આજે ઓનલાઈન શોપિંગનો અનુભવ તમે જે મારી આગર શેર કર્યો તો એના પરથી મને ઓનલાઈન શોપ શોપિંગમાં કેવી રીતે કરવાનું કેવી સાવચેતી રાખવાની અને ફ્રોડથી કેવી રીતે બચવાનું એના વિશે એની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો પછી આપણે આવા જ કોઈ ટોપિક સાથે પાછા ચર્ચા કરીશું તો આવજો.
હા ચાલો આવજો બાય.
બાય.